રાધે રાધે હું મજ મજામાં છું તમે કેમ છો.
હું પણ મજામાં છું બાકી શું ચાલી રહ્યું છે.
બસ હમણાં તો બધું ઠીક. વિચાર્યું કે ઘણા દિવસ. થઈ ગયા તો આજે કોઈ એક ટોપિક પર આપણે નાની એવી ચર્ચા કરી લઈએ શું કેવું તમારું.
ના ખરી વાત છે ચાલો વાત તો કરવી જ પડે.
હા તો આજ આજે આપણે કઈક આધુનિક. કપડા મતલબ કે જે આપડા મોર્ડર્ન કપડાં છે. તે અને જે આપણેે પરંપરાગત વસ્તુ તે એના પર કઈક ટૂંકી ચર્ચા કરીએ તો કેવું રહેશે.
ના એ વાત બરાબર છે કરવી જોઈએ એમ
હા. તો આજકાલ તો જોઓ ને જેમ કે મોડર્ન કપડાંનો જમાનો વધ નથી તો એની સાથે સાથે પરમ પરંપરાગત વસ્ત્રો ને પણ ભૂલ્યા નથી આપણી સંસ્કૃતિમાં
હા નથી ભૂલ્યા નથી ભૂલ્યા હું પણ વધારે કરીને હું ઘરના જે કામકાજ હોય છે આપણે બધું ઓફિસ વર જવું હોય કોલેજ જવું હોય એટલે હું એમાં વધારે કહીને વેસ્ટર્ન વેર પહેરું છું ડ્રેસ પણ પહેરું છું પર આ વધારે હું પહેરવા માગું છું
હા નહી એ વાત તો તમારી ખરી અને જે આપણા મોર્ડર્ન કપડાં છે હમણાં જે અત્યારે તો જેમ કે ગરમીની સિઝન ચાલે છે. તો એમાં મોસ્ટલી બધા કોટન કપડાં પહેરવાનું જ વધારે પ્રિફર કરે છે તે શું આપણને રાહત પણ આપે છે અને આપડા જે રોજ બરોજ ના કામ હોય એ પણ આપણે સરળતાથી કરી શકીએ
કરી શકીએ હમ હ હ હ એ વાત તમે બરાબર કીધી કારણ કે રોજ રોજ સાડી અને આવા હેવી સલવાર સૂટ હેવી સાડી અને આપણાં વર્કવાળા કપડાં તો નહીં જ પહેરાય
હા એ વાત તો છે અને જે આપણા મોર્ડર્ન કપડાં છે એ રોજ બરોજ માટે તો સારા છે પણ આપણા પરંપરાગત વસ્ત્રોની જે શાન છે ને
હમ અલગ જ છે હા એ આપડા જારે ફેસ્ટિવલ હોય છે આમ તેમ હોય છે ત્યારે એ પહેરે તો એ સારા લાગે છે બાકી આમ રોજ રૂટીનમાં તો નહી જ ગમે
હા એ વાત તો ખરી કેમ કે એ એટલા ભારી થઈ જાય છે અમુકોર ક્યા આપણે રોજ ઘરના કામ કે પછી ઓફિસ ના કામ એમાં કરવા થોડા મુશ્કેલ થઈ જાય છે એક કપડા ને સાચવવા ઘણી વાર મુશ્કેલ થઈ જાય છે.
જે ઇમન ફરવા જઈએ કશે ઓફિસે જઈએ શોપિંગ માટે જઈએ ત્યારે હું આ વેસ્ટર્ન વર જ પહેરું છું.
હા એ વાત તો તમે સારી કરી પણ એ વસ્તુ છે ક્યારેક ઘરમાં પૂજા હોય કે કોઈ વાર તહેવાર હોય કે લગ પ્રસ હોય ત્યારે આપણને પો પોતાને પણ જે પરપરા પરંપરાગત વસ્ત્રો છે જોવા જઈએ તો બધાની સંસ્કૃતિના અલગ અલગ પોશાક હોય છે એ પેરી એ પહેરવાનું આપણને પણ એટલું જ ગમતું હોય છે
હા એ વાત તો આપણા આપણા શું કે આપણા ભારતમાં તો બધાના સ્ટેટના અલગ અલગ પોશાકો છે તમે જોઈ હશે સાઉથમાં અલગ હોય છે નોર્થમાં અલગ હોય છે ઇવન આપણા ગુજરાતનું અલગ નું અલગ છે રાજસ્થાનનું અલગ છે બધાનો પહેનાવો કેટલો અલગ અલગ છે અને એ મને બધા જ પહેનાવવા બધા બધાજ ગમે છે
હા એ સારા પણ છે અને એ સંસ્કૃતિ ની શોભા પણ વધારે છે
એનાથી એ માણસની ઓળખાણ પણ થાય